હેલો! કોઈ નહી બસ બેઠા છીએ.
હ કય જવું હ ન
હા.
હવે મારે ગાડી લેવી, ગાડી કઈ લઉ?
ગાડીમાં આપડ બજેટ તમારે કેટલું છે આમ?
બજેટમાં તો કેવું હોય હવે હાલ વિચારું કે આમ તો જૂની લઈ લઉ તો જૂની લઉ કે નવી લઉ?
બરાબર જો જૂની કારમાં કેવું હોય ફર્સ્ટ ઓનર હોય તો જ લેવાય એમ મતલબ આપે સેકડ ઑવનર બનીએ એ રીતે જ
બરોબર
અન મતલબ અમુક જે હોય જેન્યુન પાર્ટી જોડેથી લો તો શું વોધો ના આવે એમ
બરોબર તો જૂની લઈએ એના કરતા નવી લઈએ તો સારું એ હાચી વાત હે? તો હવે કઈ કંપનીની લઈએ તો સારું રે મતલબ કે કઈ મતલબ કે સીએનજી લઈએ કે હવે પેટ્રોલ લઈએ કે ડીઝલ લઈએ કારણ કે વિચારીએ કે મને ફસ્ટ ટાઈમ આપડે ગાડી લઈ રહ્યા છીએ. એ તો વિચારીએ કે સીએનજી લઈએ કે હવે પેટ્રોલ લઈએ
બરાબર એટલે આમાં કેવું હોય તમારે ફરવા ઉપર છે તમે મતલબ વરષમાં દસ હજાર કિલોમીટર ફરતા હોય તો પ છી ડીઝલ કા તો પેટ્રોલ લેવાય.
બરોબર.
કારણ કે આપડ દર ગણીએ તો મહિનાનું છસો સાતસો કિલોમીટર થાય બરાબર અંદાજે ઘણીએ બાર મહિનાનું તમે એટલું ફર તા હોય તો પછી પેટ્રોલ કા તો ડીઝલ લેવાય વધારે ડીઝલ જ લેવાય પેટ્રોલ કરતા.
બરોબર અને ડીઝલમાં પી ડીઝલમાં પીકપ પણ મળી રહે હે હાચી વાત હે. અને આપડે કેવું હોય પાહું આપડે પર્સનલ યુઝ માટે જ વાપરવાની એ મતલબ કે ફેમિલીવાળાને લોકો માટે વાપરવાની એ. એટલે મોટા ભાગે આમ તો ડીઝલ લઈએ તો સારું રે.
બરાબર અને ડીઝલમાં શું તમને બેેક એ મલી રે પાછળ બઉ સ્પેસ એ મલી રે એટલે તમારે કોઈ લાંબુ પછી ફરવા ગયા હો તો વાંંધો ના આવે એમ.
બરોબર. સાચી વાત હે. હવે કેટલા સીટર લેવાય? ગાડી આમ વિચારીએ તો આપ ફેમિલી માટે લેવી હોઈ તો કેટલા સીટર લઈએ તો આમ?
એટલે આ ફેમિલીમાં કેટલા જણા છે? એના પર હોય. ફેમિલીમાં જો જેમકે ચાર થી પાંચ જણા હોય. અને આપણું ફાઈવ સીટરનું બજેટ હોય. તો પછી ફાઈવ સીટર લેવાય. અને એનાથી વધ વધારે હોય તો, પછી સેવન સીટર જોવી પડ
બરોબર. તો આપડી ઈચ્છા એવી હૈ. કે આપડે ફેમિલીમાં તો પાંચ લોકો હે. બરોબર. એટલે પાંચ લોકો હોય. એટલે પાંચ લોકોમાં હવે વધારે પડતી કોઈ આપડે મોટી ગાડી લઈને તો કોઈ મતલબ નઈ. અને આપણું બજેટ એ ઓછું જ છે. નવ સાડા નવ લાખ નો વિચારીએ કે નવ સાડા નવ લાખ ને લઈએ. પણ હજુ પણ વિચાર એવો હે કે થોડી જૂની કોઈ સારી એવી ગાડી મળી જાય. કોઈ કરવ ગાડી મળી જાય. તો મોય સારું રે એમ. તો, એટલા માટે ફોન કર્યો તમને. કારણ કે તમારો વિષય હે ગેરેજનો. એટલે કઉ પૂછી જોઈએ કે ભાઈ ભાઈને પૂછી જોઈએ કે ભાઈ કઈ રીતનુ હોય, શું હોય, ગેરેજમાં આપણે ગાડી લઈએ તો કઈ ગાડી લઈએ? કારણ કે તમારો રાત દિવસ હવે ગેરેજનું જ કામકાજ છે. અને મારે એવું કામકાજ છે નય. બરોબર મારો આખો સબ્જેક્ટ અલગ એ એટલે આપડે બોવ ઓળખીતા હોય ને, એને વાતચીત કરીએ તો, થોડું સારું રે.
બરાબર.
તો તમે થોડું સજેશન આપ્યું એ બદલ તમારો આભાર હે બરોબર. ને મેન વસ્તુની વાત એ હે કે વિચારીએ ચાલો ને હવે કઈ એટલા સિટેલ તો લઈએ હવે. વિચારીઆસ કઈ અવે ગાડી ન તો પાંચ સીટર હોતો સાત આઠ સીટરનો હોય એ રીતના લઈએ કે આગળ જતા કોઈ આપડે કામમાં આવે એમ.
બરાબર.
હમમ નવી જ લઈ લઈએ આમ તો, વિચાર્યું તો ગણો ને હવે તો
આટલું બજેટ ખર્ચો મબ નવ સાડા નવ લાખો તો પછી એ માં એક દોઢ લાખ આગા પાછી કરી તો તમારે ડીજલ માં આયી જાય એમ. ફાઇ સીટરમાં
એ સાચી વાત હે. ડીઝલ જ લઈ લેવાય કે જેના કારણે બીજું કઈ વિચારવાનું આવાજ નય અને પાંચ વરસ સુધી જોવું જ ના પડે.
હા અને તમે આટલા ખર્ચો જ છો તો એમાં પછી સેકડમાં ન લેવાય એમ.
હાચી વાત એ.
તમારું બજેટ છે એ પ્રમાણે પઇ શું આપડે નવ સાડા નવ લાખ ખર્ચતા હોયને એમાં પહિ પચાસ સાઠ હજાર આમ ઉમેરીને આગા પાછા કરીને કે ભાઈ આગા પાછા કરી ને કે ભાઈ સેટ થઇ જાય એમ. તો નવું હોય તો, આપડે જોવું ના પડે એમ.
હમ હમ હમ
સાચી વાતે હ હા તો પાહિ વિચારીએ નવી જ લઈએ તો સારું હો કારણ કે નવી લઈ લઈએ ને તો કોઈ ટેન્શન જ નહી.
બરાબર
ઓ હો અને કઈ ગાડી લઈએ સારું રે આમ કંપનીમાં ગણતરીમાં આઇએ તો
અમમમ તો ફાઈવ સીટરમાં તો જો એક ક્રીએટા આવે ડીઝલમાં
હ
પછી એક બોલેનો નિઓ કરીને આવ
હમ
એવી તમને લગભગ અરાઉન્ડ અગિયાર લાખમાં આઈ જાય.
બરોબર, ઓકે.
હમ એમાં આપડે હવે ગાડી મતલબ સારી કઈ પડે મતલબ આપે કોઈ ખર્ચોએ ના આપે કઈને આપણને મેન્ટેનસ ઓછું પડે તો ઘણી વાર આપણે કેવું હોય કે કોઈ એટલે હારી કંપનીની હારી ગાડી ઘણી વખત લેવા જઈએ તો કેવું હોય કે હ જયારે આપણે કોઈ મેન્ટેનસ આવતું હોય તો મેન્ટેનન્સ વધી જતું હોય એમ
હમ્મ બરાબર
હમ્મ.
તો ક્રેટામાં મેન્ટેનન્સ ઓછું મલ અને આપણા બજેટમાં થોડીક પ્લસ માઇનસ કરી જોવઓ તો થઈ જાય આમ
બહુ ક્યું મોડલ લેવાય બે હજાર બાર લેવાય, તેર લેવાય, ચૌદ લેવાય, એકવી લેવાય, છવી લેવાઈ ક્યું મોડલ આવે લેટેસ્ટ? મોડલ કયું આયુ હોય
ક્રિયેટામાંં
હાલ લેટેસ્ટ મોડેલ તો બે હાજાર છવીસ નું લઈ લેવાય. તમે આટલા પૈસા ખર્ચો જ છો
હમ્મ-હમ્મ.
બરાબર પછી એમાં હવે લાખ દોઢ લાખ ઉમેરીને એનું જે બેસ્ટ મોડલ આવેને
હમ
મતલબ ફસ્ટ મોડલ જે આપડે લઈએ ના એ તમને પડી જાય ઓન રોડ સાથે
બરોબર તો ક્રેટામાં આપણે અંદર કઈ રીતનું મતલબ ફેસિલિટી આવે જેવી રીતે સાઉન્ડ સિસ્ટમની વાત તે એના પછી અંદરની જે માઇલેજ ની તો માઇલેજ કેટલા ન આપે ડીઝલની હોય?
માઇલેજ ડીજલમાં ઓગણીસ થી વીસની આલન
બરોબર હા તો ચાલે વીસની એવરેજ આલેને માઇલેજ
હા અને સિટીમાં ચલાવ એટલે સત્ત ર-અઢાર ની આ ના ને હાઈવે પર વીસ-બાવીસની આપી દે
બરોબર, સાઉન્ડ સિસ્ટમમાં શું હોય? સાઉન્ડ સિસ્ટમમાં?
એમાં કેવું હોય મતલબ તમારી રિક્વાયરમેન્ટ હોય તમે એમ કહો કે અમારે આઈરી કંપનીનું જોઈએ એમ જેમ કે, શું કો?
બરોબર તો કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ સારી જ આવે એમ ને.
હા.
બરોબર.
અ તો ચાલે વાંધો ના આવે તો વિચારીએ અ ગ્રેટ આપો, તો સિપ્ટ લઈએ તો સિપ્ટ તો લઈએ હવે જોઈએ, કઈ લઈએ ગાડી તો. આપડે અમ્મ તો એચ્યુલમાં કેવું ખબર હે, આપડે જવામાં મતલબ થોડી અગવડતા પડે. પસી એના પસી કોઈ આપડે નાની ગાડી હોય ને, તો નીકળી પણ જ ઝડપી જવાય બજાર માંથે પેલું મોટી લોન ગાડી હોય ન, તો ઘની વખતે કેવું થતું હોય કે આપણે લઈ નીકળી આવો ટાટ. હોયે થતા, ટ્રાફીકમાં ઘણી વખતે આપણે ટાઈમમાં નીકળી ની શકતા. અને પેલી નાની ગાડી હોય, તો નીકળી શકીએ વાત ને.
હા હા, બરાબ
એટલા માટે અવે વિચારી અલો ન ચલો ડીઝલ લેવી કે સી એન જી, અવે થોડો ટાઈમ પસી. એટલે તમને કઈશ ને તમાર કોઈ મતલબ જે વિચારીએે એ નવી જ લઈ લએ પન તોયે અજુ કોઈ તમને કોઈ એવી ગાડી આયી જાય. અમારા આપડે દુકાણ બુકાણે બરોબર, તો
ચોક્કેસ
હમ્મ, ફોટા-મોટા મોકલજો. હા... ને આપડુ પ્લાનિંગ એ કે વાઇટ કો તો ગમે તે બ્લેકમાં કલરની હોય ને.
હમ્મ.
એ રીતની લેવાનું પ્લાનિંગે અને વાઈટ જ સારૂ. તો આપડે લાઈન એ રીતની પ્રોફેશનલ લાઈન હે એટલે વાઇટ હોય ને. થોડું સારું લાગે આમ. બીજો બધો કલર આપડે સૂટ ના થાય.
આ પન અત્યારના આમાં કેવું છે, ડીઝલ નું અમણાં આપડે જોએ તો ત થોડુંક મલતું ઓય ના મલતું હોય, એ રીતનું અત્યારે
હા, એ સાચી વાત. હમણાં થી બઉ હમણાં વચ્ચે ડીઝલ નોતું મલતું, એ વાત સાચી વાત હૈ. તો ઘની વખ્તે આવો પ્રોબ્લેમ થાય તો એ ટાઈમે એમ થાય કે, ચલો સીએનજી ગાડી હોય તો સારું રેય. સાચી વાત ને.
હા, બધા એવું કેય કે અવે કે લેવી જ કે સીએનજી લે. પન મારુ એવુ કેવુ કે સીએનજી લો, તો તમે કોક જગ્યા બાર ફરવા ગીયા હોયે આ આરર.. ગેસ ને બધું જાઠું કરી દીધુ એટલે પોંચ છો કિલો આવે દસ કિલો ટાંકમં. એટલે તમારે કેવું હોય, જગ્યા-જગ્યાએ સીએનજી પુરાતું પુરાવતું જાવું પડે.
હા, એ પણ હે અને આજે કચ્છ બાજુ જઈએ, તો ઘણી વખતે સી એન્જિન હોય એ બન્ને.
હા, અમુક
બરોબર ને આજે, હ જે. હ. જેવી રીતે આપડે કચ્છ બાજુ ફરવા ગિયા હોય, તો એ બાજુ સીએનજી આપડે મલે જ નઈ. તો એ ટાઈમે પસ્ તે આપડે એમ થાય કે ચલો સીએનજી હોય એના કરતા ડીઝલ હોય, તો ડીઝલ ગમે તે આગળ પુરાય તો દેવામાં આવે.
હા, હા.
હ એટલે એ બેનિફિટ થાય ખરો થોડો ઘણો.
અન હાલ, એક પાછું નવી નીકળી હે. હાઈબ્રિડ પેટોલ હાઈબ્રિડ
ઓકે, એવો.
હાઆઆ, અત્યાર બ તે એમાં ઇન્ટરેસ કરા કાય કે, સીએનજી જેટલી જ એવરેજ હાલ.
ઓ હો હો બરો
કોઈ સીએનજી જો છીસ ની એવરેજ હાલતું હોય તો, પચી છવી ની આવે. તો ચોવીસ પચી ની, એવરેજ હાલે હાઈબ્રિડમાં
બરોબર એવું હૈને, અને અમને ઇલેક્ટ્રસિટી ઇલે વાડી આઈ હ ને. એમાં કેવું હોય, એ મતલબ ઇલેક્ટ્રિકમાં કેવું તમને કોઈ નોલેજ કરવું કે ન
ઇલેક્ટ્રિક. એમાં કેવું રે હજી અમુક જગ્યાએ, જગ્યાએ ચાર્જિંગ એના ટેન્શન વધ્યા નહી. એટલે તમે કોઈ લામ મતલબ મોટી સીટીમાં મલી જાય. ચાર્જિંગ વોઈન પન અમુક નાના સીટી જેવું હોય. કોઈ ગામ હોય કે એવી તમને કોઈ જગ્યાએ ચાર્જિંગ પોઈન્ટ ના મલે એમ.
બરોબર.
તો. બાય ચાન્સ, આમા ચાર્જિંગ થ્યુ હોય, તમે લાંબો રૂત નીકળ્યા હોય.
હં હં હ.
એલે ચાર્જિંગ ઓછું થાય, એટલે તમે ચાર્જિંગ માટે મતલબ પોઈન્સ ગોતો, એના ચાર્જિંગ ના
હં, હં, બરોબર.
આમ અજી બધી જગ્યા એ તયા નઇ એટલે. એનો જી વિકાસ થાય, એના પછી લેવા એમ.
એ સાચી વાત, એ આલ બોટા જોવા ક્યાંક બહાર ફરવા જવું હોય, પાઇ બીજાની ગાડી ગોતવી પડે.
હા, હજી ત હમાર પચા સાઇટ થી સો કિલોમીટર કરવું હોય ને, તે તમારે રોજ પચાસ કિલો મીટર આવવા જવાનું થતું હોય, તો પછી લાવા એમ તો તમારે શું સસ્તું રે, અને સેફટી એરે?
હ, બરોબર.
હમાર માનો નઇ. કે યાં કોઈક શહેરમાં રેતા હોય ત્યાંથી. પોત્રી ચાલી કિલોમીટર દૂર તમારી જોબ કે હોઈ કે કોઈ શોરૂમ હોય કે, કોઈ દુકાન હોય, કોઈ બી આઈટમ હોય.
બરોબર, મતલબ શોટ માં કેવું કે, આપણે કરે થી આપડા બિદનેસ પૂરતુ લ રાખવી હોય તો રખાય. યા આપડી ફેમિલીમાં કોઈ કરવી હોય, તોવા ખાયમ નોળમલ રીતે આપડે એ રીતે વિચારીએ કે મારે. કોઈ જગ્યાએ ફરવા જાવું હે, અને આપડે લઈએ તો એ વસ્તુ પોસિબલ નહી.
હા, એ રોજના યુસ માટે તમારે ઉપયોગ થાય. બાકી લાંબુ તમે જર્ની ના કરી શકો, એનાથી લોંગ જર્ની.
બરોબર, જ્યાં સુધી લોંગ જર્ની કરવી હોય તો, ઇલેક્ટ્રિક તો નાત લેેવાય.
હા, કારણ કે હજી શું ચારજીન પોઈન્ટો આયા નઇ ન એ મેન કારણ હે
સાચી વાત, જયારે પોઈન્ટો આયી જાઈ પઈ વાંધો ના આવે.
હા, એટલે હજી આવતા આવતા, પાંચ-સાત વર્ષ નીકળી જ જશે. બધેય નકામા એમ.